ઉભરે ચાલુ રાખ. હાલો.
હાલો.
હં.
અ બોલી અવાજ આવે.
અ મારા મ ધીમો આવતો હતો એટલે.
બરબ.
આતો મેં કઈ બનાયવુદ ની, ઘરે કીધુ કે? ખાધલો તે.
પાળો હે.
હા ગરે ઠીયે ટો કેટલા તૂટેની?
લયલે. કઈ ભી ની.
એવું કેમ તો હમારા ગણિત વિજ્ઞાન હાચા.
હમ. નીડું આપળે આમાં એક્રો આપેલા દેખાચ. વિજ.
હં.
એટલે એમાં બુક વહાવા પડવાની.
હે મારહો મારો અવાજ આવે છે?
આવે.
અં તે છ. હાલો. મારો અવાજ આવેછન કેમ? હ હ તો કઈ ની.
વે.
કાન્મા ભૂંગરા લાખલા હ એટલે.
કોણે મેં?
તય તમારે બી વહાત.
હાઈરે ની લાગેલા હલારુ. લા બનાવ્યા.
હંઅ.
હંમ.
એવું જ લાગતું શે વને. હમ્મ. વે મારો બી આયો પન તને બોવ વારેથી હંમભરાય એવું લાગે એટલે.
હા હને અરથી હોય નેટવક ર્પ્રોબ્લેમ એટલે.
હા અ હવેઆ જવાને ઉભીરે ચાલુ રાખ. હલો. હલો. હાલો હંઅ અ તમારે બી લેવાતા પણ હા આવે એ તમારે હ લેવા જવાબ પડવાની છે.
કેવું જાવ તેજ ને
તેમાં મમ્મી ને કીધું તું મેકડો કાલે એક એક છે બીલી મોરા મેકડો ત્યાં કાલે જોયા હું મને તો પહી લે આવ હું એમ કરીને
કાલે રવિવાર
એ અધ અઢધી વાર તો ખુલી રહીને કોઈ એટલે બાર વાગ્યા લાગીને ખુલ્લી રાખે કોઈ એમ હવે આટા માર્યા હમ તે આટો મારીયા હું હ તો પહી લીઆઉ હું તો પણ તે દિવસ સોમવારે આપણે પ્રાથના હારુ
લેવું પડે ની
હમ સોમવારે પાટના હાર હું કરવાના એમ તો હા તે
ખબર માટે
અરે મેં તો છ મારે તો છઠ્ઠા માં આવેલો અમે અમને તે તો એવું મ એક જ એકમાં ક ઇ આવેલા કે અમે એક બા જ લે હું આટલો બધું અમારાથી અત્યારે પેલા દિવસે તો નહી થાય એમ કરીને હા
એક લેવાય
હ અરે નિ મારી પાંચ છઠ્ઠા ની હતી પણ સ્કૂલ માંથી લાવેલી કે નહી હા તોજને
હા
એજ એવુંજ કરવા પડ ટા હવે મારી પાસે હટી છઠ્ઠાની પણ મેં સ્કૂલ માંથી લાવેલી કે નહી અમારા અહિયાં હા હા એ ઓ તો સ્કૂલમાં મે આપ્યાલી માર પાહે હતી એટલે માતા કૂટ જ છે
તે જ ને એવી લીધેલી મા દસમા ની લીધેલી મેં
છ થીયાત નહી નની મલે
હા તે માં પસે કદાચ આઠમાની હ પણ આત્માની છે પણ પાસે જૂની હો જૂના સિલેબસ ની. ઓ ખબર ન હ ઉઠા હ તે. પાછ સાલા એપ ડાઉનલોડ કરવા પડે. હ, પાંચ સાલ એપ ડાઉનલોડ કરવા પડે.
અને સા
પિતા એવું જ હોરી.
તે મેપમાં જોયું. નેપટેલાને.
હા.
જ્યારે મને ખબર પડીડી કે અ હ બુક
અમારા એટલે અમારામાં તો એયું કે ચેપ્ટર તો હરખા જ ચેપ્ટર ના નામ બી હરખા જ. પણ અંડર અડધું બદલાઈ ગેલુ એમ.
હા.
એટલે હવે બધું ઉદાહરણ ને બધું બદલાઈ ગય જોવા પડે, ટ્રેનને હમ.
હા.
હવે એના હારું પાચ સાલ એપ ડાઉનલોડ કરવા પડે.
મેં રાખેલીસ મેં ડીલેટ ની કરેલી.
જગ્યા ની મલે મારા ફોન માં એટલે મેં ની લાખેલી. હમ, એ આજે મે ફોટા કઢવાની હતી એટ રેય ગય. આજે હું ફોટા કળવાની ટેહોરઈ ગઈ જોની.
મેં આડું એમ ઘટી છે પછી કાલ ટાઈમ નથી કરઢાવીને પેલું કરી દેમ.
કાલે તો તૈયારી કરવા કાલે તો પાઠ ની તૈયારી કરવા પડેશે.
હ વરી.
હે
આજે મેડ, આજે એ કોલે કુરતીઓ ની ધોઈ તું.
મેં માર મમ્મી ને કે તો મેં કાલે બેગ ધોઈ આપ જે.
તે ની કાલે હવારે
તે એજ
પેલા બેગ પછી ચીખલી ગઈને ચોપડા એવું લઈ આવીએે.
હા, પ આપડે સ્કૂલમાં પૂછી જ હું
હા ભોર વરસાદ બી પડી ગયા રે.
પનોટી ન માંરની. સ્કૂલ માં કાલે પૂછી જો હું કેમ કેવાય સોમવારે, સોમવારે સ્કૂલ માં પૂછી જોઉ હું કેમ કેમ?
હારું કે?
ચોપડા ના હારૂ આપે હે કે એમ પણ હમ, આ ફેકે પણ એવી. પણ ડાયરેક પ્રિન્સપલ મેમ, હમણા હમણાં પૂછાવે તો મેમ પાસે ડાયરેક્ટ કે અમને સોમવારે બુક આપ એમ કરીને. દ્રષ્ટિ પર હમણાં પૂછાવીએ કે કે મેસેજ કરાવીએ કે સોમવારે તમે અમને બુક આપશો કે એમ કરીને
કરાવીએ હા,
તો પછી આપડે ચોપડા ની લઈએ એમ,
તો આપ હે રે આપણને આપહે.
હા તો પણ એક દિવસ તો પાટા હોય સારા પછી કરી લેહું એક દિવસ, હા એક દિવસ કરી લે હું એમ હેને પૂછાવી. જોઈએ જો વા આપે તો ઠીક, હા હા તેજ ને,
કે અમાર ઇન્ટર્નશીપ પટી જાય પછ છી આપી દેવ હે ને.
હા, તે તો છે જ. પણ પહી બધી એક્ઝામ હોવો જોઈએ ને ના ને, એમાં હું હસતો હતો કે ફટમર. તમને તો સસ્તામાં. હમ. પટોરી તો સસ્તામાં આવે અમારામાં તો. હા.
એફય બ.
એફબી. એડ. નું આવે ને, પેલું આવે વળી. હા.
પોતાનું તે બહારનું હોય
તે પેલું આપણે મેથડનું ને, ઈંગ્લિશ ગ્રામર ને ગુજરાતી. ગ્રામરનું એ બધું આવે, હા.
હા.
તેવો પછી હ જોઈ હા. તમારી મેમ હે.
જે આપણે પહેલા જોવાના છે.
તે જ, પણ અમારી તો બહુ મોંઘી આવે યાર.
લેલી.
તો મોંઘી બોટે અમારી. ખબર નહીં. હા છ ચોપડી એટલે તો વિચાર
સ્કૂલમાંથી લીધું
ગુજરાતી સ્કૂલમાંથી પણ અત્યારે ચોપડાં જ નથી આવતાં. અરે મારી મમ્મીએ ફોન કરેલો, પણ અત્યારે ચોપડાં જ નથી. સિલેબસ બદલાઈ ગયેલો કે નહીં. એટલે સ સ્ટુડન્ટ પાહે જ નથી એમ કે ની. તો એ લોકને જ આપવાના પહેલું છે, એટલે અમા અમારાથી નહીં આપે કેટી તો આવ મે આપી દેતી એવું કીધેલું મન એક આંટીએ.
હા છે જ
હમ.
મેળ પડી જાય
તે જ હવે. હમ મેં વળી છઠ્ઠાની લીધેલી. પાછી આપયાવેલી સ્કૂલમાં એટલે
મને બી હું ખબર કે એમ. હા પણ પછી મેં સ્કૂલમાં પહેલેથી જ કહેલી કે પાછા આપી જાઉં હવે. હા. પણ હવે પછી એ લોકને આમ આપણાથી જાય ને એમ થોડી કે. કે અમે લઈ અમે કયા માટે લઈ જવાના હતા? એ લોકો થોડી આપે એમ. પાછા આપી જાહું એમ કે તો આપે વળી, એમને એમ થોડી આપે આપણેને રાખવા સારું. હમ.
હા, ની એટલે આપણે
તે જ
વાત કરું. ઉપર મેસેજ કરાવીએ કે અમને બેમ બે મહિના થઈ રહ્યા છે, એમાં પાસે છે એ જૂની
હા.
હ ઇન્ટર્નશીપ પતે પછી આપી જાઉં હું
હા, તો બજારમાં બી મળતી હોય, કેવું? હા એ લોકોને તપાસ કરું તો ચાલે ને કાલે તમે મંગાવી દેજો. અચ્છા, હું પહેલાં દ્રશિને પૂછી જોઉં, એમાં આપે તો પછી પ્રેજ લઈ લ હું. હા
હ કાર્યારે તમે બેજ
પણ અમારા તો રોજ ના હાથે ના લેકચર આવે ને, તો પછી કેવી રીતે કરીએે?
હ એવી પાહો.
પણ રોજના અમારા લેક્ચર આવે તે. એજ ને હા. એટલે લેવા તો પડે છે એમ.
ગણિત ય ત્યારે પાછા દ્રષ્ટિને ગણિત માં આવી ગયો તો માઠાકુટ પડી જાય.
તે હવે ઓલ્ટરનેટલી. તો બી હવે ઘર આપડે પ્રેક્ટિસ કરીએ પેલું પાઠ આયોજન લખવાના. હા.
તું છતામાં
ને દસ થી સાત
ગણિત માં એમ હ ને એટલે ચાલી જ જાય ને. એક જ ક્લાસમાં બે જણને થોડી આપી દે હે.
બનાવ્યું તે આપણને બી ખબર ને નઈ નહી ક્લાસ ડિવાઈડ કરવાના એમ કેટું તઈ સાતમા ના બેન આ મના બે કરવા એમ કીધું તો હવે એકમાં મને ને એકમાં દ્રશ્ય મૂકી તો પછી વાટ લાગી જાય.
હા , તમારા બંને
હા તેજ ને, ને હવે અમે પાચ આપડે પાચ મે બડું ઘરેથી જ લખવાના કે નહી, હમ, આપડે પાઠવું ઘરે થી લખીને લીધવાના, આપડે તૈયારી બી ઘરથી જ કરવાના પછી ઘરે તો જોઈ જ કે નહી.
થી પછી ત્યાં સ્કૂલમાં કે ને આપણી જન્મ હાલમાં લખી ચાલીસ
હા ત બી ચાલે, પણ હવે ઘરે ઘરે તૈયારીને સારું બુકતા જોઈએ ને એમ, હ.
હા તે બી, ફ્ટ મિનિટથી લોચા પડે. એટલે લેવડ ચાલ કઈ નઈ.
તે જ.
હવે એટલા પાછળ
તો એજ હો, હ એ તો કામ તો લાગે. પણ હ સ્કૂલ માંથી આપતો હોય તો પછ
ગ
મે તો આજે જોોની આ્યા્યા કરી પણ બીલી મોરા પૂસી લેતે તો ચાલતે એમ છે આ કરે. એ સ્કૂલ મણી મળલ. સ્કૂલ મણીમા.